હમ આપણે શું વાત કરતા હતા?
વેજ દાખલા. યાર જમ પેલું માં બી
કઢ ના આ જતો તમે.
ચોવીસ નો પણ આ જવાબ આવ હતો ઉપરથી પેલા ઉલટા કરને કરા તો બી ની આવીયા કરે.
હજુ જ નહીંતો છે કે આવી ગેલો છે?
અરે એક ખાલી થયો તો પેલો હું રોકાયલી મૂડી થીયો.
હમ હ. રજ હમણાં લઈને બેઠા લાગે તો હિસાબે જોવા જઈ.
હમ એક કર તો બીજા માં દેવાદાર ગુણોતર માં પેલો ઉધાર વેચાણ મા આવીયા જ ની કરે. ચાલો સંજય સર આપડને ભડી ભડી કરાવી મકે ઇઝી ઝી કરાવી મૂકે ભારી આપી મૂકે.
એવું જ છે એને તો પેલું કે સ્ટોક માર્કેટ આપડે કરીએ. ત જે હિખાવવા વાળા હોય તો તે આપણે હેલૂહેલૂ આપણેે રિક્સ લેવાનોને તેવું એમાં.
કાફી સંજયસ બિહાળ એકમથ જ છે.
તેવું જ અવે.
હ
આજે સેટના ટુશનમાંજે સમજ પડી ગયા દાખલા આજે એણે કર્યાવા તે?
હમ અ તો જવો તો.
હમ.
કેમ તનેની પયરિ?
પડડી ને પેલા જયારે આગાનો જે પહેલો કરવા આવ્યો ત્યારે મે નહીં આવલો કે નહીં.
હા.
તો પેલા ભરઘવ તો જાણ તો ખર ટાઈમપાસ જેયો જ કરે એલો એ. તો તે એને બોટાને હો નહીં આવડે ને પછી એના ચક્કરમાં મેં મારું રહી ગયું એટલે મારા કાલથી ત્યાં બેહ્યા જ નહીં, એ ક્રિશની બાજુમાં ને બેહી આવા.
નહી નહી બહેને તો તાજ બહેને કઈ નહીં મજા આવે
કઈક ના ચોવું એલો એવું જ કરે પછી કોણ એની કર્યા કર્યા
વ્યવહાર ન તારા મજા બાજુ માં બીજો નહી પણ તારા. ખરા બાજુમાં બી મસ્ત નહી, હા એટલે જ તો ત બેહેલ ના હજર.
કોણ? નહીં હ તેટલા થોડી છે બેહેલા આપ કઈ ભી મતલબ હ ને.
એજ મતલબ ને.
એવો તો મતલબ મળે નહી હે ને
બાજી માં બાજી ને હું આવડવા નો દાખલો તો એને પૂછે તે
હ પણ જરા તરાટ આવડતું હોય કેને એકદમ જ થોડીક કઈ ન આવડતું હોય
ે દાખલોને બાજીમાં જો એટલે એ ત તાંબુ નહી આવડે
એ પોતે ખોટું કર્યા કરતો મેં પેલું પાછડી જોઈને મેં હરખો દાખલો કરી આપ્યૉ તો
ત્યારે બાજુમાં જોઈ લેવા દે ને
તે ઈંગ્લિશ મીડિયમ
આ તો કાકરા તો હરખા આવે કે ની ખાલી એ તો પેલું ખાલી ઉપર
પણ વાત વાત કરવાની વાત કરવાની હરમ આવી કે ની તે હો જવાનું પાછુ
તને હુ હરમ આવે બધાથી
કોઈ દાડો વાત ની કરે હરમ ની આવે તો હું આવે
અબી
તો અમે કોઈ હાથે આમ જ વાત કર લાખે કે
મેં આજ લગીને મેં કરું જ ને એવું માતા
તાવ આવશે
મને ગમે બી પેલ્યો હતો
તો પછી એમાં થોડી કે બધા બધું ગમી જાય
હો તું તારા જો હોય તો ચાલે હોય
જરાક બી નહી
તો બી એક જ ગામ લાગેને તારુ
હા અમારા ગામ ના છે ફરી્યો મને બી ફડીયુ હો મને ખબર કે
તો હારું કે ની
સાત મજા નહી આવે લેવલ લેવલ મેન્ટેન નહી થાય સમજ જાઓ ભણવા પર હોય પણ હવે તો લેવલ મેન્ટેન નહી થાય એનું માઇડ આપણા માઈંડમાં જમીન આસમાન નો ફરક
તો બી
એ ડિસ્ટ્રિકશન લાવવા માંણસ ને આપડે કા આપડે પેલા ગ્રાફ ઉપર નીચે આવડો થયા કરે, હે.
એવું જરૂરી નહી મલે પણ
અને એ જરૂરી છે એવું મેન્ટેન હોવું જોઈએ આપણ પા
તોભી
ધેમ કે પેલા ડોરેમોન ને નોબીતાારું પેલા લોકો કીધું તે પેલા કેટી લાવ્યાગરે હા આપણને તો એવું જ હી લોકો તો બહુ શયાર હોય એમ્
પૂછેલ તો બોલાલા તે બોલાલો પેલા દોડે મન નોબિતા બોલલો નોબીતા
ત એના સાાંભુ એ લોકોને પેલું એ કેવું જોઈ વળવા જે એ લોકો ને
તાર આમ થ એ ને એ જવા એટલ એટલ જ આપણને કરતા હોય તો મેન્ટન આપણે એી કરીએ કે હા ભાઈ તું બરાબર છે, એમ
હા
આપણે એટલું એને માનવું જોઈએ, તો હિસાબે જોવા જાય તો હ આપડે તો
ના ભાજી ના એમને બનાઈ નઈ મુૂકવાનું રે આવેલો તો આવે એમ કેવાને એને
ભહજ ઉઠું બોલે ભણે તો હું કતો હું તને કે
તે જ ન તું ત્યારે સંજય સેના હાચ બોલાવ કે નઈ બોલો
બોલેલો ને બધાને આપે બધા ને આપે કે ચલું કેટી આવેલી એમ બી એ માં
પછી તો ખોલાલો પહી કે કોણ હો સર તમે ખોલાયો,
પછી પછી તો કોઈ પૂછે ભી નઈ ને કઈ કરે બી નહી તો પ આપડે હું આપડે પાસ થઈ ગયેલા આપણે ખુશ વરી
હ તેને
એમ પહી ના મેં એના સબ્જેક્ટમાં થોડીક ફેલ થયેલો હતો મે તો બી એ માં થયેલો હતો. એનામાં તો કઈ આવતી બી હ. મને તો મન તો હ. મને તો એ વિચાર આવહે કે હવે એ કાઢે હે એવો હજુ તો પેલું સેમ કોસ્ટિંગ એનું બાકી કાઢવાનું.
કાઉન્ટ ઠઈ એના તો વાટ લાગ ગયા હવે
નીટ તો કેમ તને ખબર તો છ જ એકવાર ફેલ થાય એટલે પહીના પેપર કેવા આવે તે
હમ
એમ એટલે ભલે પાસિંગ પણ પાસ થઈ જવાનું આ તો સાવ તો.
કોઈ શું કરવાનું એ હું કે ક્યાં કલાક એમ ક્યાંય
અરે નઈ હંભર નહી આજે આપડી કેટી આવે ને હે આવી કેટી આવી જાય ને આપડ પેલું પર અસર પડે એસજીબી પર એ એક મારો દોસ્તાર છે ને. વિરલ કનેસે ડિપ્લોમા કરતો હતો, તો એમ ક કે આપણી બેકલોગ આવે ને. તો એસ જી પીને બદલે સી જી પી આવે તે. નીચે બીજું એક આવે તે ખબર ડોટ ડોટ તમને આવે, તે આપણું છેલ્લે સેમ સિક્કા છે ને ત્યારે કાઉન્ટ થાય છે એમાં એમ કે તે આપણું બોખરાબ તોડી લખે. એમ તે એની ત્રણ બેકલોગ હા ની એવું ની એ પેલું ક્યુ આપે ગેમ રમી અને પેલા સ્કોરીંગ તુટી જઈ ને જાય તો. સ્નેપચેટમાં કેવું આપણે સ્નેપમાં કલર સ્ટીક તૂટી જાય તેવું હો એમાં. એવું આપડું ધીરે ધીરે ટૂ યા કરે એમ આપણને ખબર નઈ પડે આપણને છેલ્લે ખબર પડે આપણને એ લોકનામાં હું. કે પેલા ખબર પડી જાય એ લોક ને પછી તે એ ભાઈ મહેનત કરી ને હે.
હમ
તો સેમ ફાઈમાં એના આઠ પોઈન્ટ ઝીરો ઝીરો હા વે ડિસ્ટ્રિક્ટસન ડાયરેક્ટ પછી સેમ સિક્સમાં બી એઈટ પોઈન્ટ વન ઝીરો ડાયરેક્ટ એમ ડિસ્ટિંશન ભાઈ મા્યો એટલે સીધો ગ્રાફ ઉપર ચડી ગયો
આપડે તો વાટ લાગીએ એટકા કરવામાં આપડા ટોટલ ટ કથાને સાંજ જેવા થઈ રહ્યા વધારે વધારે
ની લાવવું હોય તો આમાં ટ્રાય મારા છે કે એવું કઈ ની મલે કેમકે
સર બીઆરએફ નું મકામાં
નહી કેનેલ આઈ સોરી એટલે એણે છે ને એવું કરેલું અંદર મહેનત કરેલી એણે
તો બી આપડે બી કરવા પડે પણ માર્ક એ લોકો નહી આપે આપડે બી શું કરીએે આપડે કેટલું બી કરીએ પેપર પેપર એવા ચેક કરે તો શું કરીએ હવે
ને આપણી પાસે યુનિવર્સિટી પર આખત એક થાય ખબર ને
હમ
હમ
હો તો આપડે યુનિવર્સિટી માં ચેક થાય ને આ બધા
હ આપડું કલેજમાં ની થાય કે
એની એમ બી તો બારજ થતો હતો પણ હવે યુનિવર્સિ
નહી એમ પેલું કેવું કોલેજમાં ડિસ્ટર્બ્યુસ થઈ જતા હતા વહેંચાઈ જતા હતા. હવે એવું ની મલે હવે ડઇરેક્ટ પહેલુંમાં થાય એમ યુનિવર્સિટી પર ચેક થઈ એટલે તો સર લોકો કે પાગલ થોડી કે એલોકો કે એસી ટકા વા ચવાનું ને વીસ ટકા લખવાનું આપણું જેવું ગપ્પા મારવામાં
હમ
હમ
અરે એમની વીસ ટકા ગપ્પા મારવાનાને ને એસી ટકા લખવાનું વીસ ટકા ગપ્પા મારતા ચાલે પણ એંસી ટકા હાચુ લખવાનું
લખવાનું પણ એસી ટકા હાજુ લખવા હારુ હો હો ટકાની મહેનત કર તો એસી ટકા હાજુ લખહુ ને
હમ
હમ મતલબ વગર ફોકટના લેવા દેવા થઈ જાહે.
તેજને બીઆરએફમાં સાલુ આમતા જ બધા કિયા કરે ભારી ભારી કલાક શું હતો એમાં કઈ.
કલમ કે એટલી બધી મોટી નહીં આવતી મલે એમાં
બે ત્રણ વર્ષ ના પેપર જોઆ ને જે બધાથી હો એમ ચૌદમાંમાં બધા વાંચીલા નઈ મેન આપડે ચૌદ
મલે જ નહીં મે તમને પેપર મોકલાવેલું જોયલુ કે ને તમે હા જોયલું કે નહી તમે હે
પણ બરાબર ન જોયેલોને
અરે પેપર હરખાવજો ન મલ્હેજ ની અંદર તમને
ચોપડીમાં
નીની જે તમે કહે ને કે બે ત્રણ વાર આ પેપર જો હું એમ જો એ વાત બરાબર છે પણ તે ક્વેશ્ચન રિપીટ જ નહી થયેલો હોય
એવું કે
અ હ રિપિટજ ની થેલો તુ જોની ઇન્ટર્નલ નું ને એક્સર્નલનો પેપર જો ને યુનિવર્સિટીનું બીઆરએફનું ક્વેશ્ચન રિપીટ જ નહી થેલો હોય.
તો આપડે મરાઈ જાય એવું માતો
હા તો એજ તો મેં તને કેમ. એટલે નઈ છૂટકા પડે તો પેલું મા થી કરવું પડહે તેવું થઈ જાહે
નઈ આપડે એમ બે ત્રણ વર્ષના તો વાંચી તો મૂકવાના એમાંથી જરાક
હા નહી કરી તો મૂકવાના જ કરી તો મૂકવાના જ એમાંથી આવી ગયા તો
ચૌદ માર્ક ના મેન કરવાના મેઇન ખાલી ચૌદ માર્કના બે આવડી જાય ને પહી તો નાનલા આમ ગપચાવીને બી કરી નાખ હું આપણે થોડુંક થોડુંક આવડ ને એવું નાંનલા નાનલા તો કરી નાખહુ આપડે
ગમવા તેમને બીઆરએફ માં વાચવું બી પેલું કોલમ બી યાદ રાખવી પડહે હારા એવા માક ભી લાવવું પડહે
હમ
એમાં કેટી ની આવું જોઈએ એમાં એટલે કોઈમાં નઈ આવું જોઈએ
ઓડિટિંગ બી કરવા પડહે આપડે બરાબર ઓડિટિંગ બી લાગે એવુ
કેમ કે આજે પેલા ભાઈસાહેબ આવેલા એટલે હું કરાવ્યો તો તો રામ જાણ
એમ કે કઈ બોલી બોલીને ભાષણ આપીને તો ગેલાયો એમ બોયલો
ગોહના આમ વતી
હ ને પેલા સ્ટેટમાં બી કઈ કરાવ્યું એમ કે
સ્ટેટમાં તો દાખલા ગણવ્યા ઓહે બીજું તો હું કરવાનું
કેમ કે સાડા ચાર વાગે બધા જ કીધું એમ કરિને
એવું કે હારું કેવાય ત સોડી મૂયકા
સાડા ચાર વાગે છોડી મૂકુ એમ કીધેલું જ છોડી મૂક્યા હેલો
હમ્મ અટોમેટિક કઠા એમ વિવેક કરું
હ થાહે ઓટોમટિક
તોજે ને જ જો ને ઓટોમેટિક થાય કે નહીં તે
હમ્મ
કાન કરુને
હું કેય.
કારાવા કારવા પડે અમજ આવ ને.
હમ્મ
જો આમાં કાંઈ તે પહેલા તો ટ્યુશનનો પતાવા પડહે
હું કેય
પહેલા તો ટ્યુશનનું ચ પતાવા પડહે
અજ ને કાલ થી નવ ચેપ્ટર કરે ને આ દાખલો કરો જ પડે ચાલલો પણ આ હરામાં જ નહી કરે તું બી કર ચાલુ કર ની કરવાનું પછ
હુ તો કરું ને મે. હમ્મ હમ્મ
તો કાયલી મૂડી આવી ગયો પેલા ખાલી દેદાર ગુણત્તામાં વેચાણ નહીં આપેલુ ને પેલો કાચો નફો બી નહી આપેલો
ત વેચાણ તો હોધવાનો કે નહીં.
હ.
કહ દેવાદારના ગુણોતર ને તો દેવાદારનોત્તરમાં વેચાણ કય આવી ગયું ઉધાર વેચાણ આવે કે ને તેમાં તો. તો બધવાનું હોય કે ની
અરે વેચાણ ઉઢાર વેચાણ માં વેચાણ બી જો ને વેચણછથી ઉધાર હોય છે એ મળ ને
હમ્મ હમ્મ હવે વેચારણ પરત ક્યાં તો એવું કાંઈ આપેલું કે નહીં આપેલું
એવું કઈ બી નહી આપેલું
હમ્મ
એ લ ગે તાર આટલો ગુચચવાઈ રહલો છે.
હ એ તો છે. કઈ તો આપેલું હ એમનેમ ત ઓહ રે
જોમ ને હવે
ટવિસ્ટ ઓહે અંદર
હમ્મ
હલો
હ.
હ. ખાલી એક ફોન આવ તો સ હને
અચ્છા પેલું સબમિટ કરી લેજે ચાલ
હા હા.